હલો કેમ છો.
મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં આજે શું વાત કરીએ.
આજે કપડા વિશે વાત કરીએ મને ફેશન ખુબ ગમે છે.
વાહ મને પણ કપડાની શોપિંગ કરવી ગમે છે અચ
તમે વધુ કયા પ્રકારના કપડા પહેરો છો
હું જનરલી જીન્સ અને ટી શર્ટ પહેરું છું
હું પણ ફેસ્ટ સીઝનમાં ટ્રેડિશનલ કપડા પહેરું છું
ટ્રેડિશનલ માં તમને શું ગમે
કુર્તા જેકેટ અને કેળિયું તમને
મને શાડી જોવું ગમે છે પણ પહેરવી થોડી મુશ્કેલ લાગે
હા પણ સારીમાં અલગ જ એલિગેન્સ હોય છે
બિલકુલ તમારી ફેવરટ કલરની ડ્રેસ કઈ છે
મને બ્લેક કલર ખુબ ગમે છે
બ્લેક તો એવર ગ્રીન છે
તમને
મને બ્લુ અને વ્હાઈટ કોમ્બિનેશન ખુબ ગમે છે
ઓફિસ માટે કયા કપડા બેસ્ટ હોય
ફોર્મલ શર્ટ અને પેન્ટ
અને કોલેજમાં
કમ્ફર્ટેબલ જીન્સ અને કેઝ્યુઅલ ટી શર્ટ
આજકાલ ઓવર સાઇઝ ટી શર્ટનો ટ્રેન્ડ છે ને
હા ઘણા લોકો પહેરે છે
તમને બ્રાન્ડેડ કપડાં ગમે કે લોકલ
જો ક્વોલિટી સારી હોય તો બ્રાન્ડ હોય કે લોકલ ફરક નથી
સાચી વાત છે તો
તમારી સૌથી યાદગાર શોપિંગ કઈ હતી
એક વખત સેલમાં ખુબ સસ્તામાં જેકેટ લીધું હતું
કેટલામાં
ઓરિજિનલ પ્રાઇસ ત્રણ હજાર હતી પણ મને બારસો માં પડી ગયું
વાહ મસ્ત ડીલ છે
હમ તમે બાર્ગેનિંગ આવડે છે
થોડું ઘણું
મને તો બિલકુલ નથી આવડતું
કપડા ખરીદતા વખત સૌથી પહેલા શું જોવં છો
ફેબ્રિક
હું પણ
કોટન કપડા વધુ સારા લાગે ને
હમ એસ્પેશિયલી ગરમીમાં
વિન્ટરમાં શું પહેરવું જોઈએ
સ્વેટર હુડી અને જેકેટ
હુટી મને પણ ખુબ ગમે છે
તમારી પાસે કેટલા જેકેટસ હશે
લગભગ પાંચ
મારા પાસે ત્રણ છે
તમને મેચિંગ કરવું ગમે
હા શૂઝ અને કપડા મેચિંગ હોય તો સારું લાગે
ફેશનમાં કોન્ફિડન્સ પણ જરૂરી છે
બિલકુલ
કેટલાક લોકો મોંઘા કપડાં પહેરે પણ કોન્ફિડન્સ નથી હોતો
સાચી વાત
તમે ઓનલાઈન શોપિંગ કરો છો.
હા ઘણી વખત
ઓનલાઈનમાં સાઈઝનો પ્રોબ્લેમ થાય છે.
ક્યારેક થાય.
એટલે હું સ્ટોર માંથી લેવું પસંદ કરું છુ.
ત્યાં ટ્રાય પણ કરી શકાય
તમને ફેસ્ટિવલમાં નવા કપડાં લેવાની આદત છે.
હા, દિવાળીમા તો ખાસ
મારા ઘરમાં પણ
બાળપણમાં નવા કપડાં મળે તો કેટલી ખુશી થતી હતી.
હા, દિવાળી ની સવાર યાદ આવી ગઈ.
તમને ટ્રેડિશનલ વસ્તુ વધુ ગમે કે વેસ્ટન
બન્ને
ઉપળ.
વેડિંગમાં શું પહેરવું ગમે
કુર્તી અને જેકેટ
હું સારી કે લહેંગા પસંદ કરું છુ.
હમ વેડિંગ ફોટોઝમાં ટ્રેડિશનલ લુક સરસ આવે છે.
હા એકદમ
કપડા વ્યક્તિની પર્સનાલિટી પણ બતાવે છે.
હા પણ વ્યક્તિની વેલ્યુ કપડાથી નથી, થતી.
હા એ તો બિલકુલ સાચી વાત છે.
કેટલાક લોકો સિમ્પલ કપડામાં પણ ખુબ સરસ લાગે છે.
હમ કારણ કે તેમનું વર્તન સારું હોય છે.
ફેશન કરતાં કમ્ફર્ટ વધુ ઇમ્પોર્ટન્ટ છે.
હમ હું પણ એજ માનું છુ.
તમને વ્હાઈટ શર્ટ ગમે
ખૂબ
વ્હાઈટ શર્ટ દરેક પાસે હોવી જોઈએ.
હા ક્લાસિક ચોઈસ છે.
શૂઝ વિશે પણ વાત કરીએ
હા કપડા સાથે શૂઝ પણ ઇમ્પોર્ટન્ટ છે.
સ્નીકર્સ મારા ફેવરેટ છે.
મારા પણ
કપડા ની સંભાળ કેવી રીતે રાખો છો.
પ્રોપર ફોલ્ડ કરીને કબોર્ડમાં મૂકી દઉં છુ.
અચ્છા આયરન કરો છો.
હા ખાસ ઓકેશન હોય, ત્યારે
હ પણ
આજે ફેશન ઇન્ડસ્ટ્રી ખુબ મોટી થઇ ગઈ છે.
સોશિયલ મીડિયાથી ટ્રેન્ડ જલ્દી ફેલાય છે.
હા રોજ નવો ટ્રેન્ડ આવે છે.
હા પણ બધા ટ્રેન્ડ ફોલો કરવાો જરૂરી નથી.
હમ જે આપણને સૂટ થાય એ પહેરવું જોઈએ.
બસ એજ અસલી સ્ટાઇલ છે.
સાચી વાત કરી
કપડા સુંદર હોય તો મૂડ પણ સારો થઈ જાય ને
હમ એકદમ સાચું
ચાલો આજે કપડા વિશે ઘણી મજાની વાત થઈ
હમ અને અ તમને શોપિંગ મોલ ગમે કે લોકલ માર્કેટ
હ
હલો
હલો
હા
મને લોકલ માર્કેટ વધુ ગમે છે
શું કારણ
ક્યા વેરાયટી પણ હોય અને બાર્ગેનિંગ પણ થઈ શકે
હા એ તો છે મોલમાં બધું ફિક્ડ પ્રાાઈસ હોય
પણ મોલમાં
એમ્બિયન્સ સારું હોય છે
અને કપડાં પણ સરસ ડિસ્પ્લે કર્યા હોય
તમને ક્યારે શોપિંગ કરવી વધુ ગમે
ફેસ્ટિવલ પહેલા
મને પણ ત્યારે નવા કલેક્શન આવતા હોય છે
હમ ક્યારેક શોપિંગ કરવા જઈએ અને કઈ ગમી જ નહીિ
અને ક્યારેક તો જે લેવા ના હોય એ પણ લઈ આવીએ
હમ હા એ તો બધા સાથે થાય છે
તમને વોર્ડ્રોપ ઓર્ગનાઇઝ રાખવું ગમે
હા પણ ઘણા દિવસ સુધી જ
મારા સાથે પણ આવું જ થાય છે
થોડા દિવસમાં ફરી બધું મિક્સ થઈ જાય
તમારી પાસે સૌથી વધુ કયા કલરના કપડાં છે
બ્લુ
મારા પાસે બ્લેક
બ્લેક દરેક સિઝનમાં ચાલે
અને ફોટોમાં પણ સરસ લાગે છે
તમને ફેશન ઇન્ફ્લુઅન્સર ફોલો કરવા ગમે
થોડા ઘણાો
હું પણ રીલ્સ જોઈને આઈડિયા લઈ લઉં છું
પણ બધા સ્ટાઇલ આપને સૂટ થાય એ જરૂરી નથી ને
હા એ તો બિલકુલ
કપડાં પસંદ કરતા વખત ફેમિલીની ઓપિનિયન લો છો
હા ખાસ કરીને મોટા લોકોને
મારા ઘરમાં પણ બધા સજેશન આપે
હમ ક્યારેક કન્ફ્યુઝન પણ થઇ જાય
એક કહે આલો બીજા કહે આલો
હા હા પછી જે મન ગમે લઈ લેવું
તમે ઓલ્ડ કપડા નું શું કરો છો
જે સારા હોય એ ડોનેટ કરી દઉં છો
બહ સર સરસ આદત છે.
તમને.
હું પણ ડોનેટ કરું છું. અથવા રિયુઝ કરું છુ.
હમ સસ્ટેનેબિલિટી માટે પણ સારું છે.
હા વેસ્ટ ઓછો થાય.
કપડા માં તમને શું બિલકુલ નથી ગમતું.
બહુ અનકમ્ફર્ટેબલ ફેબ્રિક.
હા એ તો છે મને પણ.
સ્ટાઇલિશ હોય પણ કમ્ફર્ટેબલ ના હોય તો શું ફાયદો.
એકદમ સાચું.
તમને સ્પોર્ટ્સ વેર ગમે.
ખુબ ગમે.
સારું. ચાલો પછી વાત કરીએ સારું લાગ્યું તમારથી વાત કરી.
હા મને પણ બાય.
બાય